હલો,
હેલો કેમ છો?
બસ બસ મજા મા,
અવાજ હા મજામાં અવાજ આવે છે ને બરાબર.
હા હા કમ્પ્લીટ આવે તમારો,
હા કઈ નહિ આ તો બેઠી તી વિચારતી હતી કે, આપડે આમ નોકરી કરવું જોઈએ કે ધંધો કરવો જોઈએ તમારું શુ શું કેવું છે?
એ તો હવા જોવાના તમે હ હોય કે તમે, એજ્યુકેશન સારી રીતે કરી શકે એવા છે જાતે, કે પછી એવું હોય કે ભાઈ ના મને, એમાં ઓછો રસ છે કે જોબ કરું કોકની નીચે રહું આમ કે તેમ, એવું બધું મનમાં હોય કે મારે તો આવી રીતે નહી કરવું આવી રીતે હું જાતનું કરું, જાતનું ઉભું કરું કા તો તમને કોઈ ફિલ્ડમાં રસ હોય કે જુઓ. કે ભાઈ મને આ વસ્તુ ગમે છે કે ભાઈ ખાણી પીણી હોય. કે પછી કઈક સ્ટીલ નુ જે આજુબાજુમાં રહેેતા હોય એમ તમને ખબર હોય. કે આના વિશે નોલેજ હોય કે ગમે તે ધંધા નુ તો તમે એમાં ઉતરીને, ધંધો બી કરી શકો છો અન જો એજ્યુકેશનમાં તમે, કમ્પ્લીટ હોય તો તમે જોબ બી, કરી શકો છો એ તમારે ડિપેન્ડ કરે કે તમને શું ગમે છે.
હા એ તો વાત સાચી છે, એમ જોવા જઈએ ને તો, બંનેનું પોતાનું આગવું જ મહત્વ છે. અને આજના યુવાનો સામે પણ આ એક મોટો પ્રશ્ન છે. થઈ ગયું છે કે જીવનમાં નોકરી કરવી કે પોતાનો ધંધો શરૂ ક કરવો, કેટલાક લોકો એમ માને છે કે નોકરીમાં સુરક્ષા છે. જયારે કેટલાક લોકો એમ માનતા હોય છે કે ધંધામાં સ્વતંત્રતા અને, વધુ વિકાસની તક છે. હકીકતમાં તો બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા અલગ-અલગ છે.
હા એ વાત તમે સાચી કીધી કે જુઓ અમુક જે હોય કે, ધારો કે તમે ધંધો કર્યો, તો તમે અમુક તમાર જોડે હોય કે, ભાઈ આપણી જોડે આટલા પૈસા છે તો આપડણે નાખી શકીએ મોટી રકમ હોય તો. અને અમુક એવા હોય કે નાની રકમ હોય તો એમાં, એવું થાય કે અમુક તમે જગ્યા સારી જગ્યા એ નાખ્યો અને, આજુબાજુમાં તમારી જે વસ્તુ છે એ ફેમસ બી થાય એન, લોકો ગમે તે જે હોય તમારો જે ધંધો. પેહ લેવા બી આવે છે, જે વસ્તુ હોય અને અમુક એવું થાય, કે તમારી જગ્યા બી, અ મેન જગ્યા હોય. પણ તમારી વસ્તુ જ ફેમસ ના થઈ. તો પછી ગમે તેવી તમારી મેઈન જગ્યા હોય લાખ રૂપિયાની જગ્યા હોય તો કહીએ ને, તોય ના આવે અને પેલું નહી ગયાતા. કે તમારી ગમે તે ખૂણામાં આવશે ને જગ્યા પણ તમારી જો, અ વસ્તુ જો ફેમસ હશે ને તો માણસ, શોધતો શોધતો આવશે કે ભાઈ ના આની જ વસ્તુ લેવી છે.
હા એ તો સાચી વાત છે, એમ એનો ધંધામાં કેવું બંનેનો, ફાયદો પણ છે, અને નુકસાન પણ છે. અને હવે આપડે નોકરીની વાત કરીએ, તો નોકરીમાં સમયથી, નોકરીમાં વ્યક્તિ કોઈ સંસ્થા, કંપની, હતી વા સરકાર માટે કામ કરતું હોય છે, અને તેના બદલામાં એને નિયમિત પગાર મળતો હોય છે. જયારે ધંધામાં પોતાનો વ્યવસાય શરૂ કરીને, પોતાની જવાબદારી પર આવક મેળવવાની હોય છે.
હા, એમાં તમારે આમ આ આમ થોડું શું કેહેવાય કે તમે પેલાવ જા, આપડા નોકરી, તો નોકરીમાં બી પ્રાાઈવેટ ના પ્રાાઈવેટ સેક્ટર, ને ગવર્મેન્ટ સેક્ટર, એટલે અમાય તમને નોકરીની સુરક્ષા કો તો ગવર્મેન્ટ સેક્ટરમાં તમને મળી જાય, પણ પ્રાઈવેટમાં તમને ઓછી મળી રહે, ભલે ને તમારું પેકેજ વધારે, પણ એમાં તમને બીક રે ખેડુત ભાઈ આજે નહી તો કાલે ગાડી મુકશે, કેવું કેક મિસબિહેવ થઈ ગયું ભૂલથી, નાનું એવું કે ભાઈ ચાલી જાય એવું, તો બી કાઢી મૂકે, આજુબાજુ નુ તાપ એવો હોય તો, એવી બી વાત થાય પ્રાઈવેટ સેક્ટર માં બી.
હા, પણ નોકરી નો આમ ફાયદો પણ છે, નોકરીમાં જોયા જઈએ તો સૌથી મોટો ફાયદો તો આર્થિક સ્થિરતા છે. દર મહિને આમ નિયમિત આપણને પગાર મળતો હોય છે, જેના કારણે પરીવાર નું જે આયોજન છે, જે લોકોને ખર ચો છે, એ આપડા માટે સરળ બને છે, સરકારી નોકરીમાં તો અ આગળ જતા પેન્શન રજા અને અન્ય ઘણી સુવિધાઓ મળતી હોય છે. અને નોકરીમાં જોખમ સામાન્ય રીતે ઓછું હોય છે, વ્યક્તિ પોતાના કામ પર આમ ધ્યાન આપી શકે છે. અને સમગ્ર વ્યવસાયની ચિંતા પણ કરવી પડતી નથી. અને જોવા જઈએ તો એની સામે જોવા જઈએ ફાયદા સામે, તો ગેરફાયદા પણ જોવા મળતા હોય છે. કે કામના સમય નું બંધન છે. અધિકારીઓના નિયમોનું પાલન કરવું પડે છે. આવક વધવાની મર્યાદા હોઈ શકે છે. અને પોતાના વિચારોને દર વખતે અમલમાં મૂકી શકાતા નથી, બંધાયેલા રહેતા હોઈએ છેએ નોકરીમાં આપડે.
હા એ જગ્યા એ તમારે, આમ કહીએ તો નોકરીમાં નાઈન ટુ ફાવ ના ટુ ફાઇ એવું રેવું જ પડે, અને એવ એ જે ઉપલી અધિકારી હોય આપણા, જે ઉપરનો એ કે કે ભાઈ તમારે આવુંજ પડશે આ દિવસે, તો તમારે ભલે ને ગમે તેવું હોય તમાર કામ, તો આવુંજ પડે, અને એમાં તમાર રજાઓ બી ના મળે ને એવું બધું બી હોય શકે, હોય ત એટલેકે થાય જ એવું. કે ભાઈ રજા નહીં આપ્યે તમને, કે તમારો એચ ચાર કે ગમે તેવાય કે કે ભાઈ મારે અહીં જવું છે, પણ હું તો રજા નહીં આપું, કેમ કે તમે ઓલરેડી રજા લીધી. કા તો તમારે વર્કલોડ જ્યાંકે તમે જૂનું કામ જ નહીં પૂરું કર્યું. તો હું તમને રજા કેમ ન આપી શકું, આ અત્યારે ડેડલાઈન આઇ ગઈ ને, એવું બધું કરીને.
હા અમુક વાર તો ઓવર ટાઈમ પણ કરવાનું થતું હોય છે નોકરીમાં.
હા એટલે અમુક જગ્યાએ એવું હોય કે તમે પંદર વીસ મિનિટ કે અડધો કલાક બી મોડા જાવ, તો તમારે કલાક ઓવર ટાઈમ કરવાનો એટલે ડબલ ગણું તમારે ફરીથી મજૂરી. કરવાનું થાય એવું થાય છેલ્લ
હા એ તો વાત સાચી છે. અને ધંધા ના પણ આમ ઘણા ફાયદા છે, ધંધામાં વ્યક્તિ પોતાનો જ માલિક હોતો હોય છે, પોતાના નિર્ણયો લઈ શકતો હોય છે અને કઈ કાર્યમાં જો પોતાના ધંધામાં નવીનતા લાવી શક લાવી હોય, તો એ લાવી શકતો હોય છે, પોતાની જાતે જ ને જો ધંધો સફળ થાય, તો આવકની તો મર્યાદા રહેતી જ નથી. અને ધંધો માત્ર પોતાને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ, રોજગારી આપી શકે છે. થી દેશના વિકાસમાં ઉદ્યોગ સાહ સાહસિકોની, મહત્વનું યોગદાન વધતું હોય છે. પણ આમ જોવા જઈએ તો ધંધાની સામે ઘણા પડકારો પણ આપણને જોવા મળતા હોય છે. શરૂઆત માં તો આપડી મૂડી છે. જરૂર પડતી હોય છે કેમ કે આપડે પોતાનો ખુદ નો નવો ધંધો શરૂ કરવાનો છે. તો આપડણે કઈક ઇન્વેસ્ટમેન્ટ માટે જોઈશે. પછી નફા સાથે નુકસાન નું પણ આપણને જોખમ રહેતું હોય છે કે હા નફ ફો તો એક સાથે થઈ જાય પણ અમુક વાર મોટા પાયે નુકસાન પણ આવતું હોય છે. આમાં પાછી ધંધામાં સતત મહેનત અને ધીરજની પણ જરૂર પડતી હોય છે. અને બજાર બજારમાં તો, હાલ કેટલી સ્પર્ધા છે, એનો પણ આપણે સામનો કરવો પડતો હોય છે.
હા એટલે એ તમે વાત તો સાચું કીધું કે તમારે આજુબાજુનું બી જોવું પડે. કે કેવું ચાલે છે. હવે તમારા આજુબાજુમાં જ એક ખાણી પીણીની અને આમ, સામે ખાણી પીણીની દુકાન હોય અને, તમારા પછી પ્રાઇસમાં બી વધારે હોય ક્વોલિટી બી સારી હોય. તો ભાઈ ગમે તે હોય તો માણસ આવે અને સામે વાળા ની ક્વોલિટી ખરાબ હોય. પ્રાઇસ બી એટલી હોય તો ભાઈ એના ત્યાં ના વી જાય. કા તો ઉલટું બી થાય આપડી સારી અ, ક્વોલિટી ખરાબ રાખ્યા અન પ્રાઇઝ એટલી રાખ્યા તો એટલે એવું અને જોવાના, તમે અત્યારે બધું. વિશ્વ યુદ્ધ કે ગમે તે ચાલ છે અત્યારે યુક્રેન નુ ને બધું હોર્મુ હોર્મોઝ વાળું. તો અત્યારે જે બોટલ ના ભાવ વધ ધી ગયા તો તમે જે હોટલ વાળાને જે બીજા બધા જે છે. રેસ્ટોરન્ટ વાળા તો એમને સામનો કરવો પડ્યો, અને આપડે ઘરમાં બી સાામનો કરવો પડ્યો કે, પઈ ગેસ નો બોટલ જોઈએ અને એ બધું એટલે કે ધંધાવાળા ને, નુકસાન તો થયું ને કે ભાઈ એમને પ્રાઈસ વધારવી પડે ને એવું બધું. ને એ વખતે, પાછું સંયમ રાખીને જોવું પડ્યું કે ભાઈ હવે શું કરશું? શું કર છું કે બ કે બોટલ વગેર તો જમવાનું કેમનું આપએ આપણેે લોકોને,
હા અને આજના સમયમાં તો આમ સરકાર પણ સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો દ્વારા, યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ આમ દરેક વ્યક્તિ વ્યક્તિ માટે તો ધંધો યોગ્ય હોય એવું નથી હોતું. કેટલા લોકોને આયોજન, જોખમ અને નેતૃત્વમાં વધુ સારા હોય છે. જયારે કેટલાક લોકો નિયમિત અને સ્થિર કાર્ય કરવા કાર્યમાં વધુ સફ સફળ બનતા હોય છે. એટલે પોતાની ક્ષમતા, રસ અને પોતાનું જે ટેલેન્ટ છે. અને જે પરિસ્થિતિ છે. એને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લેવો જોઈએ કે ધંધો કરવો કે અ નોકરી કરવી.
હા એ તો પેલા જ એવી વાત થઈ અમુક રિસ્ક ટેકર હોય છે અમુક નહી હોતા તો ભાઈ નહી હોતા એ લોકો જોબ ને પ્રિફર કરે કે આમાં નય અને જે રિસ્ક ટેકર હોય છે એ લોકો પેલું કરે આમ ધંધો કે ભાઈ ગમે તે જે થાય એ કે બે પાંચ વરષ આપણેે સહન કરી લઈશું જે બી થશે ઉપર નીચે પણ કરવો છે તો ધંધો જ એટલે એમાં કામ બી કરે અને પછી એમને સફળતા બી મળે એવું બી થાય.
હા અને તમે જ નોકરી કરો કે ધંધો સફળ થવા માટે તો તમારે મહેનત, શિસ્ત, સમય નું આયોજન પ્રમાણિકતા તા અ સતત નવી વસ્તુ શીખવાની તૈયારી ધીરજ, આત્મવિશ્વાસ આવા ગુણો તો તમે નોકરી કરો તો નોકરી અને ધંધો કરો તો ધંધો બંનેમાં જરૂરી છે જ અને બંનેમાં જો આવી રીતે તમે પાલનને એવું કરશો તો તમે સફળતા પણ મેળવી શકશો.
હા એ તો વાત તમે સાચી કીધી કે ગમે તે જગ્યાએ તમે ગમે તે ફિલ્ડ હોય. પ્રાઇવેટ, ગવર્મેન્ટ કે ધંધો કે તમારા જે તમે જે કીધા એ ગુણ હોય તો તમે ગમે તે ફિલ્ડ માં આગળ તો વધી જ કોઈ ગીતે આપડે કામ કરીએ તો
હા એ તો સાચી વાત છે એમ કવ તો જે વ્યક્તિ આમ પોતાના કામને પ્રેમથી કરે તે કોઈ પણ ક્ષેત્રમાં સફળ બની શકે છે.
હા એ વાત સાચી તો ચલો તો
હા વાંધો નહી સારું સારું ચાલ.